પુછો મજામાં?
હા મજામાં તમે કેમ છો.
બસ મજામાં.
સરસ બસ આ તો જો બેઠી તી તો વિચાર આયો કે તમને ફોન કરું. અને એક સુંદર ટોપિક પર વાત કરું કે મિત્રતા આપણા જીવનમાં કેટલું મહત્વ હોય છે એમ.
ઓ આ તો અ બહું આમ કેવાય ને કે વિવાદાસ્પદ તમે ટોપિક કયો છે કે મિત્રતા એમ. હવે અ એની તો શું વાત કરીએ કે એવું કહી શકાય કે અ આપણેે જયારે જન્મ લઈએ છીએ તો આપણે જે પરિવાર જે પસંદ કરીએ છીએ એ તો નસીબની વાત છે, પણ મિત્રો એક એવી વસ્તુ છે જે આપડે. આપડા પરિવારની બહાર કે ઘરની બહાર આપડે એક બીજો એક પરિવાર પસંદ કરીએ છીએ એમ.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી. મારા પ્રમાણે તો મિત્રતા જીવનનો સૌથી સુંદર સંબંધમાનો એક છે. હું એવું માનું છું કે મિત મિત્રતા એવો સંબંધ છે. જે વિશ્વાસ, પ્રેમ, સમ્માન અને સમજણ પર આધારિત હોય છે. અને સાચો મિત્ર એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
હા, એ તો તમે સાચી વાત કહી કે વિશ્વાસ, પ્રેમ. અને એના ઉપર જે છે આ સંબંધ ટકેલો છે. કેવાય ને કે અ સાછો મિત્ર એ છે. કે જે એમાં તો ઘણા હોય. પણ તમારા ખરાબ સમયમાં જે તમારી સાથે આવીને ઊભો રે. અને અ તમને કોઈ પણ પ્રકારની મદદ કરવા તૈયાર હોય. અને એવું પણ નહી કે ખાલી આપડું જયારે ઝ સા સારું જ બોલે એમ. આપડે ખોટા હોય તો આપણને રસ્તો પણ બતાવે. અને આપણા સફળતામાં ખુશ થાય અને મુશ્કેલીમાં આપણને હિંમત આપે. તેજ સાચો મિત્ર કહેવાય.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. ઘણા લોકો એમ કે છે કે મિત્રો તો ઘણા હોય છે. પરંતુ સાચા મિત્રો બહુ ઓછા હોય છે. એટલે કેવું કે સોશિયલ મીડિયા પર હજારો લોકો સાથે ઓળખાણ હોઈ શકે. પણ જો જરૂરિયાત ના સમયે થોડા જ લોક કો સાચા મિત્ર તરીકે ઉભા રહે, એને જ મિત્ર કહેવાય. પણ સોશિયલ મીડિયા ના ફોલોવર્સ ને તો ખાલી દેખાવા માટે હોય. પણ જે આપણા ટચમાં હોય આપણને ઓળખતા હોય આપણને સમજતા હોય એજ આપડા આપડે મિત્ર કહી શકીએ.
હા, એ તો તમે અ ખોટી વાત નથી કીધી. સાચી વાત છે કે સોશિયલ મીડિયા પર કે બાર આમ દેખાડવા માટે તો ઘણા મિત્રો હોય. પણ જયારે તમે એવા મિત્રો ની વાત કરો કે જીજે તમારી સાથે ઉભા રહે તમારા ખરાબ સમયમાં. તમને મદદ કરવા તૈયાર હોય, તમને હિંમત આપવા તૈયાર હોય. એવા મિત્રોની જે સંખ્યા હોય એ ઘણી ઓછી હોય છે. અને અ કેહેવાય ને કે અ એક મિત્ર જે છે જેત એક અ સ્ટડી જે થઈ છે એમાં પ્રૂવ થયું છે કે તમે તમારી આસપાસના તમારા નજીકના સૌથી પાંચ લોકોની જે પર્સનાલિટી છે એનું જે એવરેજ આવે એ તમારામાં એની અસર હશે એમ. કેહેવાય ને કે જેવો સંગ તેવો રંગ, તો મિત્ર જે છે આપણા અ જિન જીવનનો એક એવો ભાગ છે જેની અસર આપણે જીવન પર પડવાની છે. તો આપણે એવા લોકો પસંદ કરવા જોઈએ જે ખબર છે કે આપણને આપણી સફળતા મેળવવા માટે મદદ કરશે, આપણને જેવું જીવન જોઈએ છે એવું જીવન જે દિશામાં જઈ રહ્યું છે તે દિશામાં હું આમની સાથે જવા માંગીશ. એવા મિત્રો પસંદ કરવા જોઈએ.
હા, એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે. અને આપણને જીવનના દરેક પડાવ ઉપર મિત્ર ની જરૂર પડતી જ હોય છે. એટલે મિત્રતા કરવા માટે કોઈ ખાસ ઉંમર હોતી નથી કે આપડે નાના હોય ત્યારે જ મિ ત્ર થઈ શકે મોટા હોય ત્યારે જ મિત્ર થઈ શકે. એ આપણને મિત્ર તો કોઈ પણ ઉંમરના લોકો વચ્ચે થઈ શકે, અથવા તો કોઈ પણ ઉંમરે થઈ શકે.
મુખ્ય વાત એ છે કે પરસ્પર વિશ્વાસ અને સારો સ્વભાવ રાખવો જોઈએ.
હા અને ઉંમરની તમેં વાત કરી ત્યારે કહી શકાય કે અ શાળાને કોલેજ ના જે મિત્રોનું જે સ્થાન છે આપણા જીવનમાં એ ઘણું ખાસ હોય છે એમ. કારણ કે તેમની સાથે આપડે ઘણા વર્ષો વિતાવીયા છીએ સાથે ભણવું રમવું, પ્રવાસ કરવો. અને યાદગાર ક્ષણો એ બધું મિત્રતાને ખૂબ મજબૂત બનાવે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી જેય આપણા જીવનની શરૂઆત થાય છે ત્યારે આપણને કશી ખબર હોતી નથી પણ જેમ ભણવા જઈએ છીએ કોલેજો એમ એમ આપડે નવું નવું શીખતા હોઈએ છે ને આપણને આપણી યાદ શક્તિ ત્યારે જ વિક વિક્સ વિકાસ પામતી હોય છે એમ. એટલે એ જયારે મિત્રતા હોય છે. ત્યારે આપણને સાથે રહીને, ઘણું બધું શીખવતી હોય છે, એટલે આપણને વધારે યાદ રહે. અને આપણને સ્પેશયલ પણ લાગે, અને યાદ પણ વધારે રહે. એટ સારા મિત્ર આપણા જીવનમાં હોય, તેની અસર પણ સારી રહે. એટલે આપણને પ્રોત્સાહન આપે, સાચો માર્ગ બતાવે. અને ખોટા નિર્ણય થી બચવાવામાં મદદ કર મદદ પણ કરે છે. ઘણી વખત તો મિત્રો આપણામાં આત્મવિશ્વાસ પણ વધારે છે.
હા, એ તો વાત સાચી કઈ. કે આત્મવિશ્વાસ વધારે છે, આપણા સાચા ખોટામાં આપણી સાથે રહે છે. અને જ્યારે શાળા કોલેજના મિત્રોની આપણે વાત કરીએ. તો થાય એવું કે, જ્યારે એ સમય છે, આપણી પાસે ઘણા બધા મિત્રો હોય. પણ જેમ-જેમ સમય વીતે જેમ-જેમ થઈએ, જેમ-જેમ જીવનમાં લોકો વ્યસ્ત વ્યસ્ત થતા જાય. એમ એમ જે છે, મિત્રોની સંખ્યા ઘટી જતી હોય છે. અને છેલ્લે જે એક પાંચ-છ મિત્રો, જે આપણા જે આપણા કોન્ટેક્ટમાં હોય. ક હોય, એમની સાથે જે છે, મિત્રતા રતી હોય છે. અને બીજા બધા તો એમની જિંદગીમાં વ્યસ્ત થતા હોય છે, પછી એ જે મિત્રો છે. એમને જે છે, આપણે આપણે જીવનની બધી વાતો કેતા હોય છે ને, આપ આખા જીવન સુધી એ આપણી સાથે રહેતા. પતા હોય છે.
હા, એ તો એકદમ જ વાત કીધી છે. એટલે મિત્ર પસંદ કરતી વખતે, આપણે થોડી સમજદારી રાખવી જોઈએ. બે એટલે મિત્રની સંખ્યા કરતા તેનો સ્વભાવ પ્રામાણિકતાને, વર્તન વધુ મહત્વનું હોય છે.
હ. હા, એ તો સાચી વાત છે. જે આજકાલ ઓનલાઈન મિત્રતા પણ તમે તમે કીધું એમ કે ઘણી વધી ગઈ છે. પરંતુ ઓનલાઈન મિત્રતા કરતી વખતે, સાવચેતી રાખવી જોઈએ, કોઈ અજાણી વ્યક્તિ પર ત જ વિશ્વાસ કરવો યોગ્ય નથી, અને વ્યક્તિગત તો ખાસ કરીને કોઈ પણ સાથે શેર ના કરવી જોઈએ.
હા, એ તો છે જ. અત્યનો અત્યારનો સમય તો સારો નથી, એટલે પછી કોઈના પર વિશ્વાસ તો ના જ કરવો જોઈએ.
હા, એટલે તો સાચી વાત છે. અને અ તમે કહ્યું એમ કે એમનું સ્વભાવ પ્રામાણિકતા અને વર્તન વધુ મહત્વનું છે. એવા મિત્રો આપણે, એવા સર્કલમાં કેવા મિત્રો પાસે ન હોવો જોઈએ, જે વ્યસન કરે. હોય, કોઈ ખોટી આદત કે, લતમાં લાગેલા હોય. કારણ કે, એવા મિત્રોના લીધે આપણે છે, જે આપણું જીવન પણ અમુક વાર જે છે. ખરાબ થતું હોય છે, તો એવા બધા લોકોથી દૂર રહેવું જોઈએ.
હા, એ તો તમે સાચું જ કીધું છે. અને ઓફલાઈન મિત્રતા ઘણી વખત મજબૂત વધારે કેહેવાય છે. કારણ કે, આપણે તે વ્યક્તિને નક નજીક થી ઓળખતા હોઈએ છીએ. સાથે સમય પસાર કરીએ છીએ, અને ને એકબીજાને સારી રીતે સમજી પણ શકીએ છીએ. અને મિત્રો વચ્ચે ક્યારેય ભેદભાવ ન રાખવો જોઈએ. મિત્ર તો દરેક સંબંધમાં થાય છે, પરંતુ સાચી મિત્રતા તો એ છે, જેમાં વાતચીત દ્વારા ગેરસમજ દૂર કરવામાં આવે. અને સંબંધ ચળવી રાખવામાં આવે, અને જો આપણાથી કોઈ ભૂલ થઈ હોય તો આપડે માફ પણ માગી લેવી જોઈએ.
હા, એ તો તમે સાચી વાત કહી કે, મતભેદ તો જો દરેક સંબંધમાં હોય. પરંતુ આપડે વાતચીત કરીને સુલજાવીએ કેવાય ને કે, વાત મોટી હોય તો સંબંધ જવા દો, અને સંબંધ મોટો હોય તો, વાત જવા દો. તો ઘણી વાર કેવું થાય છે કે, આપડે સંબંધ બચાવવું આપડા હાથમાં હોય. છે. આપડે કોઈ વાર માફી માંગી લેવી જોઈએ, વાર માફ કરી દેવા જોઈએ. અને આ આપડે જે છે, એ વિચારીને આગળ ચાલવું જોઈએ, કે ફ્યુચરમાં આ વસ્તુ જે છે, મને મારા પર અસર કરશે કે નહીં કરે. જો નહી કરતી હોય, તો પછીને સુલજાઈ ને આપડે સુલે કરીને જે છે, એ મિત્રતાને આગળ વધા આગળ વધારવી જોઈએ. કારણ કે, વિશ્વાસ અહ પ્રામાણિકતા આદર, અને એકબીજાની લાગણીઓની કદર કરવી જોઈએ. ખોટું બોલવાથી, અને વિશ્વાસ તોડવાથી, મિત્રતા નબળી પડી જાય છે.
હા, એ તો મિત્રતામાં મેઈન પોઈન્ટ છે. અને ઘણા મિત્રો તો વર્ષો સુધી સંપર્કમાં રહેતા પણ નથી. તેમ છતાં પણ, જો બહુ સમય મળા હોય તેવું લાગે, જાને ક્યારે દૂર થયા નથી. કારણ કે, સાચી મિત્રતા સમય કે અંતર પર આ નથી હોતી, દિલ નો સંબંધ તો સૌથી મહત્વનો હોય છે, એટલે એમાં કોઈ વસ્તુ નડતી નથી.
હા, એ તો મને પણ ઘણી વાર અનુભવ થયો છે કે, આમ અહ દરરોજ દરરોજ વાત ન કરતા હોઈએ, પરંતુ અમુક મિત્રોને જયારે બહુ લાંબા સમય પછી કે અંતર પછી આપડે મળી ને, તો પણ એવું લાગે કે, આ એવું નથી કે અહ ન મળ્યા હોય, એમ કે જુદા જ ન પડ્યા હોય, એવું જ અહ જોવા મળે છે. તો એવા મિત્રો સાથે જયારે આપડે વાતચીત કરીએ ને તો, આપડું મન હળવું થઈ જાય છે, આપડા જો આપડે દુઃખ કહીએ તો, એ કદાચ દુઃખ નો સોલ્યુશન તો ના લઈ શકે. પરંતુ એમને કેહેવાથી, આપડે હળવા થઈ જઈએ છીએ, આપડું મન શાંત થઈ જાય છે. અને એ જે છે, સમસ્યાનો સામનો કરવાની આપણને અહ હિંમત મળતી હોય છે એમ. અને સાચી મિત્રતા જે હોય, ક્યારે સ્વાર્થ પર આધારિત નથી હોતી. તે નિસ્વાર્થ ભાવના, વિશ્વાસ અને અહ પરસ્પર સમાન પર ટકી રહે છે.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી છે, વિદ્યાર્થીઓના જીવનમાં પણ મિત્રતાનું ખૂબ મહત્વ તો હોય છે, શું મિત્રો સાથે અભ્યાસ કરવાથી શીખવામાં સરળતા રહે છે. અને એકબીજાને મદદ પણ થાય છે, અને જો પરીક્ષા નો સમય આવે, તે બીજાને પ્રો સ્થાન પણ મળતું હોય છે, એટલે જયારે આપડે ભણતા હોય ત્યાંની મિત્રતા આપડા માટે ખાસ બની જાય છે.
હા, એ તો તમે સાચી વાત કહી કે જો એક અહ મિત્ર ને વધ ધારે આવડતું હોય તો એ બીજા મિત્રો ની મદદ કરી શકે છે. અને જેવો સંગ તેવો રંગ મેં જેમ કહ્યું એમ તો એ સારી વસ્તુ ઉપર પણ લાગુ પડે છે. કે કોઈમાં સારા ગુણ છે એ એનામાં કોઈ સારી લાગ ગણીકતા છે કોઈ કુશળતા છે. તો એ બીજા મિત્રને પ્રોત્સાહિત કરશે આગળ વધવા માટે કંઈક બનવા માટે કઈક કરવા માટે. તો એ જે છે પોતાને સફળતા પર તો ધ્યાન આપસે જ. પરંતુ પોતાના મિત્રને પણ પોતાની સાથે જે છે એ સફળતામાં સામેલ કરવાની કોશિશ કરશે અને એને પણ સફળ બનાવાની કોશિશ કરશે.
હા આતો તમે બવુજ સરસ વાત કીધી છે. અને આજે તમારે સાથે વાત કરીને તો મને ખુબ આનંદ થયો છે.
હા તમારી સાથે પણ મિત્રતા પર આવી રીતના ચર્ચા કરીને મને ઘણું સારું લાગ્યું.
સારું તમે અત્યારે ફોન મૂકું ફરી આપડે ક્યારેક ચર્ચા કરીશું.
હા આવજો.
હા આવજો